હલો બોલો હવે બોલો.
હસસો નહી હો યાર જો જ એલે આવું કેવું હશો જો મને હસુ આ આવું હસુ તમે. જબરું હશું તો તને તમે રાક્ષસ જેવું જો છે મારા એક તો ઈયરબડ ચાર્જિંગ નહી. સારુ છે મૂકો પડે આ કોઈ નઈ ચલો. એક તો હો મા સ્પીકર નહી થતો
આમાં તો ખાલી ઉપાડવાનું અને કટ કરવાનું જ છે. હા, તમારા કઝિને ગ્રીન અને રેડ બ્લેક શું કહેવા માંગો છો?
હાલ.
હા હા, બોલું છું! તમે કહો, શું વાત છે? ચાલો, આગળ કહો.
તમારું ઘર ચેન્જ કરી નાખ યાર, બસ આમ થાય છે.
હા, હવે તો હું માનું, કારણ કે હું જે હા, રસોડામાં આવ્યો હતો તો તે મને થોડું ઓછું જ આવડે છે રસોડામાં. એ તો માની શકું છું, કેટલા મળે તું યાર એવું કે ફોન આગળ પછી કનેક્ટ કરી. તો વાત તો આ વાત તો આવાજ.
હા, તમે જમવાનું બનાવો છો? તમે વાનગી કેવી રીતે બનાવો છો?
હા, એ તો લખી તો છે જ ને, મમ્મી.
હજી વાઇફ નહીં હજી ફ્રી પણ નથી હા.
તો પણ યાર જોવ યાર વારંવાર. હું આ ઘેર કકરાટ શું કરવા કરું છું એમને ઘર લાવવા માટે જ કરું છું.
ઓહ.
હું એને લાવવા જ નથી ઘરે ઘરાકા કરું. ઘરે મારા પપ્પા નથી તો પણ હું ઘરે કકળાટ કરું છું. મમ્મી એકલી જ છે, મારે ના નથી નથી નથી નથી.
રેડિવર્સ.
ના ના એક્સપાયર થઈ ગયા ને.
ઓહ.
સમથિંગ પંદર-પંદર નહીં, બાર-તેર વર્ષ. સવાય હું ત્યાં ધોરણમાં તો.
હમ.
ત્રીજા ધોરણમાં તો ત્યાંનું, ત્યારે એવું, પછી ત્રીજા ધોરણમાંથી ત્રીજું ધોરણ ભણાયું અમે. મેં, મેં ન મારા ભાઈ થઈ. પછી મારા મામા ફરવા જતા રહતા. ચોથું, પાંચમું. અને છઠ્ઠું ત્યાં કર્યું, પછી સાતમું, પાંચમું અહીં આવી ગયો, રિટર્ન.
બરાબર. સોરી યા.
અરે, કંઈ નહીં. એ તમને આઈડિયા નહીં હોય, પણ છોડો ને, કંઈ નહીં. તોય બધું પેલું તો જે થવાનું, થવાનું. હવે કોઈ રોકી નહીં, હખતુ.
બોલો. બોલો.
વાત છે ને, બોલો.
બોલો બોલો તમે બોલો.
હેલો.
બોલો.
ક્યાં હતા આપણે એમ કહું છું તમને.
એ તો મને જ ખબર છે તમે ક્યાં હતા.
હું તો રસોડામાં જ હતો હજુ પણ રસોડામાં જ છું યાર આવું કેમ કરો તમે. હ.
તમે આવું ના બોલો પ્લીઝ.
કેમ?
ના એનું કારણ છે ક્યારેક કહીશ જો મારી જોડે મિસ. કે વાત કરતા રહીશું ને એ તો ક્યારેક કહીશ હું.
એ કોઈ નહીં ચાલું ને. હા, એટલે તમે એવું કહો છો શું કહો છે એમ કહો તો પછી વર્ડૂમ ના વાપરું કરી એ એમ.
ના ના એટલે મીસ કેમ એકદમ આમ કાલુ કાલુ બંધા હતા ને તમે એ.
એ તો માહી ટેવ છે યાર. એ ટેવું પડી ગઈ છે મારી મેં જે મે તમને કીધું આજું બધું મને છે ને થોડુંક એક બીક લાગે છે તમને કહેવાથી પણ કોઈ નહી હું કહું છું. એટલે બીક એટલે મને મારી છો મને જે એમનેથી બીક લાગે છે. કે આટલી બધી પર્સનલિ કોઈ બીજ છોરીને શેર કરીતી હતી એલે પણ તું બી ભાઈ એમને સમજ એટલે એ તો સમજી જ જશે કોઈ નઈ. અને મને હું આટલું કાલું બોલતોય એ બોલતા હતા એટલે મને ટેવ પડી ગઈ છે વાત કરી કરીને.
ના ના બરાબર ચાલો આપ પણ એક જ મિનિટ
હા હા ભણી
બોલો તમે શું કધું તું આપડે ક્યાં હતા. હલો.
એ વાત કહું મારી જોડે ક્યારેય કોઈ એવી રીતે વાત નહી કરી.
કોઈ એ નહી.
ક્યારે ક્યારે નહી ક્યારે કોઈ દિવસે નહીં. ખબર નહી લાયક હું એના લાયક નહિ હોઇ.
એવું તો ના હોય યાર જો એવું તો કય હોય નહિ અવે લાયક બાયક એવું નહિ પણ સામે વાળા ને આવું તમે તમને એટલું બધું આવું કઈ અટેન્શન નહી હાલ તો આલુ હો આલુ હોય એટલા માટે બીજું કઈ નઈ. હું કોઈ એમના વિશે ભી ખોટું નહી કતો સામે વાળા વ્યક્તિ વિશે બી હા તો ખાલી કહું છું તમને ખોટું લાગે તો સોરી પણ આ તો ખાલી જસ્ટ કહું છું હું તમને મને જે લાગે છે એ કહું આ તો મને જે લાગે છે એ કહું છું હું તમને ઓકે.
હામ બરાબર.
કેમ કે યાર સામ સામે વાળા વ્યક્તિ જો તમને એટલી બધી અટેન્શન અપ અટેન્શન આપતા આપતો હોય જો કોઈ તમે તમે એમ જો ગમે તેટલું વાત કરી કરીને મરી તો એવું કઈ ફાયદો નહીં. જે છે એ જ કહેવા માંગુ છું પછી એમ કહેવા માંગુ બીજું કઈ નહી.
અ એ નસીબમા જે લખ્યું હોય ને એ થયા વગર નઈ રહેવાનું એ તમને ખબર છે ને મને ખબર છે.
હમ એ બી છે. શું કરવાના છે હવે એમાં તો આપડે. કોઈ નિ
બોલો
શું બોલું?
જે બોલુ હોય
જે બોલવું હોય એમ મીન્સ.
જી બોલવું હોય જી તમારી ઈચ્છા થાય ને ઈ બોલો
મારી ઈચ્છા કશું બોલવાની અતાર છે ની અતારે ઊંઘ આવે ખતરનાક.
હમ તો મૂકી દો.
હા હવે મૂકી દો નહી તમારા ટાસ્ક પતિ ગયા એટલે મૂકી દો.
તમારે એવું નાખે છે તમરે એમ કહો આવું માનું છ તમામ મને ના આપશો.
ના યાર જો મને છેને એ છોકરો એતો એને ગદ માનતો આટલું બધું ના આપત એને બી આપત પન કશું કેવાય નઈ આપમે પન કોઈ છોકરીન તુમ કોઈ દિયસ ડીસ રીસ આપવા માંગતો નથી આપી નથી આગળ આપા માગતોની ને આગળ
બસ હા હા હા હાઆ-આ-આ વાંધો ની વાંધો ની હ ચાલ
કેમ કે યાર તમ તમને એવું લાગતું હશે કે આઈ ઓ ઓવર રિએક્ટ કારે છે કે આત્યાર કઈક વધારે એ કરે સે. પણ હુ સાચે કઉું સિરિયસલી મું આવોજ છું. એમાં ગાજુ હઅ તમે કદાચ હજુ મલ્યા નથી. કદ મલવાનું બી ની થાય અવે કદાચ જો મલવાનું થાય આપડે તો તમે જાણીશો જાણી જશો. એ કોણ છું હું કેવો એમ બીજું કઈની. કારણ કે મારે એકાદ બે દિવ આજે તો કદાચ ની મેર પડે કદાચ આપડે તો આજે કદાચ આવાય તો એકેડમી પર. પન કદાચ એકાદ બે દિવસમાં અવાશે તો આયીશ ત્યારે કદાચ. નજર પડે તો જોઈ લેજો કદાચ બીજું કઈ ની.
હું ઓળખીશ કેમ ની એમ કે તમે જ છો?
નેતો હું ઈ કમ નો તમ ને ઓળખીશ એમકો મને.
અશે
જે ઓય ત્યારે જોઈ લેશું છોડોને ઓકે. બોલો અત્યારે બોલો બોલો અટ્ટારે બોલો.
પૈસા કમાવાના લાલચુ માણસો હવે કેટલી બધી ઉતાવળ કરે છે.
પઇ એટલે એવું નથી યાર પૈસાની તો મને જરૂર છે. જરૂર નથી કે કોઈને હું ગમે તે રીતના બોલીન ટાઈમપાસ કરનાખુ એમ એવું નઈ. બાકી મારેજો એ રીતના પૈસા કમાવા તો હું મારી છોકરીને માં એજો મારી જીએપના ના કર કે ઉ તમે એપ્લિકેશન ડાઉનલો કરલો આપળે ઇ રીતના વાત કરીશું એમ
પાંચે જ વાર કોલ થાય એક વ્યક્તિને.
પાંચ વખત ના આલે યાર ઉ તમને કી તના હમજાવું અવે.
પણ એક જ વ્યક્તિન પાંચે જ એવું નઈ એક જ વ્યક્તિન ઓ હેલો મિસ્ટર એક જ જ વ્યક્તિન પાંચ વાખ કોલ કરાય એક નંબર પર પાંચ વાર જ ફોન થાય.
અરે એવું નથી.
તો કરવા હોય એટલી વાર થાય.
તા
ઓય તે તમે મન કર કર કરજું મે તમ મં કરે
આ તેમ વાધોનઇ
અવે તાસ તો પૂરા થશે બીજું કઈ ની મારે કશું જોતું ની તાસ પૂરા થાય એટલે બત બરો બરો ફરી
બોલો તાઆ તમે ક્યાનાં બોલો બોલો કરો જાતે કશું બોલતા છે નઇ
ઉમ બોલું છું.
શું બોલવા છો?
બધું બોઉ
શું બધું બો મીન્સ
એ કેવી રીતે કઉ યાર
શું બોલ્યા એમ તો કપ માનું બધું બો એટલે જેવી રીતના કેવ મોળાથી કેવ
હું બધું બોલું જ છું.
સૂપન
જે તમને સંભળાય છે.
મને ખાલી બોલો બોલો બોલો એજ સંભળાય છે.
હમ્મ
હમ્મ ત જો હ દવા એકદમ ચુપ થઈ જયા
એક કજાર
હા
એક સેકન્ડ બોલો
તમે બોલો જો જો છે કા ના બોલો બોલો જ કરા છે. પછું બોલવું નહી હ તો નહી હું બોલું ચાલો ને એી શું કરવાનું હવે વાત તો કરવી પડશે તો કયા હતા આપ હ તમે કઈશ ચડી છું.
પર્સનલ ડિટેલ્સ નહીં
એવું નહી ડટેસ એવું કોઈ બી હવે હું તમને ક ગવા કહી દઉ જલાકોલ તમે આડર તમને જે ફડા બોલો ને આ સ્કૂલમાં ફલાણી સ્કૂલમાં બધું હવે એને થોડીક તા અમે હ યારા
હ
હ આવું ના કરો યાર પ્લીઝ હું એમ કઉ તમને હ બો લો શ છે જમવામાં આજે એ ત હું એવું ન યાર
ભીંડા નું શાક બનાવે છે બસ
દીન દાન સા જોડે ગરમ ગરમ રોટી હ મને એ શાંતિ તો રાખો મને બોલવા તો દીધે જોડે ગરમ ગરમ રોટલી છાસ હા ભગવાન મળી જાય પછી મને
તમને ભાવે મને પણ બહુ ભાવે
પ્લેન પ્લેન રોટલી જોવે ખાલી તેલ વાળી ઓયલ વાળી નહીં
હું ઘરે તેલવારી જ બનાવે છે
હું તો પ્લેન જ હા આપડે પ્લેન જ જો મારે જાતે હું તો પ્લેન જ બનાવું મારી અમે તો પ્લેન જ બનાવીએ છે